ન મિત્ર. શું કરે છે મિત્ર?
હા મિત્ર હવે કોલેજ નું જે પણ હોમવક હોય. એ મિત્ર કરતો સું કારણ કે મિત્રો અમારા કોલેજમાં ઘણું બધું એવું જે લેક્ચરો ચાલી ગીયા અને ઘણું બધું એવું અભ્યાસ પણ ચાલતો છે તો મિત્રો એ એ તૈયારી પણ કરવી પડે છે. તો શું મિત્ર છો. તો શું મિત્ર, તમારા કોલેજમાં પણ અભ્યાસક્રમ ચાલી રહ્યો છે?
હા મિત્ર, અમારા કોલેજમાં પણ અભ્યાસક્રમ ચાલી રહે છે. અને ખાસ કરીને કવ ત તમારા કોલેજમાં પણ અભ્યાસક્રમ પૂયો થવા આવ્યો હશે, એવી આશા રાખુ છું મિત્ર. હમ. જાણેશે કે ટીમવર્ક નું મહત્વ કેટલું છે, તે મને જણાવી સકીસ?
હા મિત્ર, ચોક્કસ અને મિત્ર તમારો ટોપિક સે ને મને ખુબ જ ગમ્યું. આ ટોપિક મિત્ર મને એટ એટલા માટે ગમ્યો કે મિત્રો ટીમવર્ક તમે કું ને કેક વિષ હું તમને જણવા મામાંગુ છું કે મિત્ર આપણે ક્યારે પણ અને મિત્રો કામ કરીએ તો મિત્રો એમાં ટીમવર્ક જરૂર છે જેમ કે મ્રો તમને ઉદાહરણ આપું કે મિત્રો કોઈ પણ આપણે ક્રિકેટ ર હોઈએ તો મિત્રો એક વ્યક્તિથી નહી રમી શકાય કારણ કે એમાં ટીમવર્ક જોય બધા જો ભેગા મળીને રે સરખી રીતે તો મિત્રો આપણે કોઈ પણ ટીમને હરાવી શકીએ એવું જ છે મિત્ર ધારો કે મિત્ર આપણે કોઈ જગ્યાએ કામ કરવા જઈએ તો મિત્રો એમાં પણ એમાં પણ મિત્ર વધારે જો ભેગા મળયી ને બધા લોકો હોય તો આપણે કોઈ પણ કાર્ય સરળતાથી અને ઓછા સમયે આપણેે પૂર્ણ કરી શકીએ તો મિત્રો તમે આ વાતને આગળ લઈ જતા તમે મિત્રો વધુ જણાવશો
હા મિત્ર તને ખાસ કરીને કોમ તો આ ટીમ વર્ક વિષય તને ખાસ કરીને મારે હંમેશા મિત્ર એક એવું હોય છે કે અ હંમેશા કહેવત થી વાત શરૂ કરવાની એટલે વધારે વ્યક્તિને વધારે ખબર પડે કેવાય છે ને મિત્ર કે જાઝજા હાત રાણીિયામણા એટલે કોઈ વ્યક્તિ અથવા કોઈ માણસ એક હાથ થી જે ન કરી શકતું હોય તે બધા હાથ દ્વારા અને ઘણા વ્યક્તિઓ દ્વારા સરળતાથી કામ કરવામાં આવે છે અનેને કેવાય છે ને મિત્રો કે એક હાથ વડે તાળી પડતી નથી જો બે હાથ હોય તો જ તાળી પડે અને એક હાથ વડે તાળી ના પડે તો એ કેવી રીતે શક્ય છે એવી રીતે ટીમવર્ક પણ એ મિત્ર ખૂબ જરૂરી છે અને તેને ખાસ કરીને કે તો આપણે આધુનિક યુગમાં જયારે જીવી્યા છીએ ત્યારે મે અ એક એક જ વ્યક્તિ આપણે કોઈ કર્મચારીઓ અથવા કોઈ સ્ટાફ માં એક જ વ્યક્તિઓ જો કોઈ એક પોતે વ્યક્તિ પોતાનું આખખી તાકાત લગાવી દે કરે પરંતુ મિત્ર સાથે મળીને કોઈ કંપની હોય તો બધા સાથે મળીને જે કર્મચારીઓ કામ કરે તો એ સારી રીતે કાર્ય થાય અને કાર્યની સારી રીતે સફળતા પૂર્વક આપણે પાર પાડી શકીએ અને ખાસ કરીને કારણ તો આપણે સમૂહ માં કામ કરવાની ભાવના મિત્ર અપનાવે જેના કારણે આપણને ખબર તો પડે ને કે આપણે બીજા કોઈ વ્યક્તિ કોઈ ગુસા વાળો વ્યક્તિ આવી જાય કોઈ હાસ્ય વાળ વ્યક્તિ આવી જાય કોઈ નમ્ર વ્યક્તિ આવી જાય કોઈ અભિમાન વાળો વ્યક્તિ આવી જાય એવા બધા જ વ્યક્તિઓ ગ્રુપમાં આપણે પેલાથી જાણતા નથી પરંતુ અવરનવર આપણે એ વ્યક્તિઓના સંભ સંબંધમાં આવ્યા છે તો એ વ્યક્તિના સંબંધ માં આવવાથી આપને એ ખુબ જ ગમે ગમે છે અને જે આપણું કામ છે એ ટીમ વર્ક એ આપણે બધા દ્વારા સારી રીતે કરી શકીએ છ છેએ અને જે આપણે અ ટીમવર્ક એ એના માટે કામ કરે છે કે જો આપને કઈ પણ કામ હોય એટલે તો એ કામ આપણને અઘરું લાગતું હોય એટલે કે આપણને કઈ એક વ્યક્તિને સમજણ ના પડે તો અનેક અનેક મિત્રો દ્વારા અને અનેક અ ટીમ ટીમ એટલે કે બધા વ્યક્તિઓ એ સાથે મળીને કામ પૂરું કરે છે તો કોઈને કોઈના મનમાં વિવિધ આઈડિયાઓ આવી જાય છે અને એના કારણે
હ
એ કામ જે અઘરું હોય છે એ સફળ બની જાય છે અને મિત્ર તને ખાસ કરીને કેમ તો જે ટીમવર્ક છે એ સફળતાની ચાવી આપણે ગણી ગણાવી શકાય અને ખાસ કરીને અ ટીમ ટીમ વર્ક આપણે જય્યારે કરીએ છીએ ત્યારે એક એક વ્યક્તિ અલગ અલગ જવાબદારી નિભાવતા હોય છે દાખલા તરીકે આપણે તમે વાત કરી તે પ્રમાણે ક્રિકેટની તો ક્રિકેટમાં બધા જ લોકો બેસ્ટમેન જ નથી હોય શકતા પરંતુ એ લોકો સાચા ખરેખર એક રીતે તમને વાત કરું તો કોઈ વ્યક્તિ સારી રીતે કીપિંગ કરી શકે છે. કોઈ વખત કોઈ વ્યક્તિ સારી રીતે પોોલિંગ કરી શકે છે અને અ બધાનામાં અલગ અલગ કોઈ વ્યક્તિ સારી રીતે ફિલ્ડિંગ પણ ભરી શકે છે કોઈ સારો કેચ પણ લઈ શકે છે એ બધા એ સહયોગથી એ ટીમને આગળ વધવા માટે મદદ કરે છે. અને ખાસ કરીને કેવ તો આમ એક એક માણસ જે હોય છે એક માણસ પોતાની શક્તિ મર્યાદિત કરી નાખે છે પરંતુ તો અનેક લોકો આપણે સાથે મળીને જયારે કામ કરે છે ત્યારે આપણે જે વિચારવાની શક હોય છે એ અવનવી બની જાય છે અને આપણા જીવનમાં જયારે ટીમવર્ક તરીકે આપણે કાર્ય કરીએ છીએ ત્યારે આપણ ને કાર્ય કરવામાં ખુબ જ મજા આવે છે અને એકબીજાને વાતો કરવામાં અને ઝડપ થી કાર્ય કરવામાં અને આપણને ટીમવર્કમાં અલગ અલગ બધાનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છ છેીએ અને એકબીજા સાથે આપણે જોડાય છે અને ખાસ કરીને કેમ તો ટીમવર્ક આપણે કરીએ છીએ ત્યારે સમયની મિત્ર આપણને બચત થાય છે. અને આપણે જવાબદારી નો બોજો હોય છે તે આપણા જીવનમાં ઓછો થઈ જાય છે અને આપણને જે વિચારો આવે છે એ વિચારો તો મિત્ર નવા નવા અને ખાસ કરીને કેવાનું તો તને અ શાળા અને શાળા એટલે કે સ્કૂલોમાં કોલેજમાં એ ટીમવર્ક નું ખુબ જ મહત્વ ગણવામાં આવે છે જો ચ જોજુ ચર્ચા હોય કે પછી વિજ્ઞાનને એક પ્રદર્શન એ નવા નવા અવનવા પ્રોજેક્ટો સાસ્કૃત તેમ કાર્ય કરવામાં તો એક વ્યક્તિ એ કરી શકતું નથી પરંતુ રમત ગમત અને બધા જ સાથે મળીને સ્પોર્ટ્સ ટીમ હોય તો એ બધા સાથે મળીને પોતાનું કાર્ય કરે છે અને ખાસ કરીને વાત કરું તો બધા પોતપ પોતાની જવાબદારી નિભાવે છે તો ખુબ જ મહત્વનો અને સારા ગુણો વિકસાવીને એ સાચા અનેને ઉચ્ચ જે કામ હોય એ સરળતાથી પાર પાડવાનું એ લોકો મદદ કરે છે. અને હજુ હજુ તમને વાત કરું તો મિત્રો હમણે રમત ગમત ની જે વાત કરી એમાં આપણે ક્રિકેટ ની વાત કરી પછી એના પછી આવે છે કે ફુટબલ બ હોય સકે હોકી ભી હોય શકે કદાચ વોલીબોલ ભી હોય. શક્ય એ બધી ટીમોમાં ટીમ ખાલી એક વ્યક્તિ રમી શકતો નથી પણ એ ટીમ દ્વારા અ સારી પોતાની મહેનત કરીને પોતાની ટીમને આગળ વધાવે છે અને તને કમ તો ભારતની જે ટીમ છે એ ઇતિહાસ ને રચનારી ટીમ છે કેમ કે એમાં બધા જ વ્યક્તિ પોતાની જવાબદારી અને પોતાના પ્રદેશ માટે રમે છે અને એક એ ટીમ વર્ક નું એ બહ મહત્વનું કામ ગણવામાં આવે છે. એના વિશે મિત્ર શું તું કેવા માંગે છે?
હા મિત્રો તમારી વાત મિત્રો ખુબ જ સાચી છે અને મિત્રો તમારી જે આ કહેવત છે કે. મિત્રો ખુબ જ સારી લાગી અને હું આ કહેવત તમારી છે હું મારા હું મને યાદ રાખીશ ક્યારે પણ અને મિત્રો તમારી જે બધી વાત તમે જે પણ કીધી મને સારી રીતે સમજાઈ ગઈ અને મિત્રો આપણે ટીમવર્ક વિશે વાત કરતા હતા મિત્રો આપણે આગળ આ વાતને લઈ જતા હું તમને જણાવવા માંગુ છું કે મિત્ર હાલમાં મિત્રો ઘણા બધે વરસાદ આવી રહ્યો છે. તો મિત્ર એના લીધે ઘણી જગ્યાએ જે લોકો ફસાયા હોય તો એમને બચાવવા માટે આપણે એક ટીમવર્ક હોવી જોઈએ જેમ કે મિત્ર આપણે ઉદાહરણ લઈએ કે ઇન્ડિયારેટ જે ટીમ છે. તૈયાર જ હોય છે કે જયારે પણ કોઈ પૂર અથવા ભયાનક વરસાદ આવતો હોય અને જે પણ જગ્યાએ આવી સ્થિત હોય તો એ લોકો તરત જ પહોંચી જતા હોય છે તો મિત્રો આ એક ટીમવર્ક છે. અને મિત્ર આપણા વિદ્યાર્થી જીવનમાં પણ મિત્ર આપણે એક ટીમ બનાવી જોઈ જેમ કે મિત્રો આપણે ક્યારેક પણ કોઈ પ્રોજેક્ટ આપ્યો હોય તો મિત્રો એક એક એક વ્યક્તિથી એક પ્રોજેક્ટ જલ્દીથી પૂરો ન થઈ શકે પરંતુ મિત્ર આપણે બધા ભેગા મળીને એ પ્રોજેક્ટ આપણે મિત્ર તરત જ પૂરો કરી શકીએ છીએ તો મિત્રો તમારી પણ કોઈ ટીમ છે?
હા મિત્રો અમારી ટીમ અમારી કોલેજની બહુ મોટી મિત્ર તે ટીમ છે અને આમાં અમે સાથે મળીને કાર્ય કરીએ છીએ અને તને કહું તો અમારી કોલેજમાં જયારે કોઈ પણ અ બીજા સબ્જેક્ટમાં જવાનું હોય કે પછી બીજા સાથે મળીને અ વિષય પસંદગી કરવાનો હોય તો અમે સાથે મળીને મિત્ર વિષય પસંદગી કરે છે. અને એક બીજાને પૂછીએે છે કે અમે આપણે આખો ક્લાસ એકમાં જ જઈએ છીએ કે શું કરીએ અને અમે એ રીતે બધો ટીમ એક જ અમારી ટીમ એ સાથે મળીને અમે સબ્જેક્ટ પસંદ કરવામાં એક જ વિષય પસંદગી કરીને મિત્રો અમે પણ એ બધા મિત્રો સાથે અને દસ પંદર ની વ્યક્તિઓને અમારી ટીમસે એ બધા સાથે જ અને
એ ગણવામાં આવે છે અને જેના કારણે ખુબ જ આપણ અમને મદદ થાય છે અને તને ખાસ મિત્ર કહું તો અમારો એક મિત્ર હતો એ અમારા ટીમમાંથી અલગ થઈ ગયો અને જેના કારણે એ પછી કે છે કે હું તમારા ટીમ આવવા માંગુ છું પરંતુ એ મિત્ર અલગ પોતાના અલગ સબ્જેક્ટ પસંદ કરીને
એને ઘણું દુખ છે મિત્ર પરંતુ એ પાછો અમારા ક્લાસમાં આવી શકતો નથી અને કેમ માન છે તો
એ ઘણો દુખી હતો પણ મિત્ર તને ખાસ કહું તો તમે મને આટલો સમય આપ્યો એના માટે હું તારો આભાર માનું છુ મિત્ર